હાલો.
નમસ્કાર મિત્ર
નમસ્કાર મિત્ર શું છે, કેવું તબિયત કે વિશે
હા, મિત્ર તબિયત તમારા આશીર્વાદ છે, મિત્ર હવે તમે જે મને જે મદદ કરીલી તો મિત્ર ખૂબ ખૂબ આભાર મિત્ર મારા સારી જ છે. મિત્રો અને મિત્રો હું તમને જાણવા માંગુ છું કે ચોમાસા દરમિયાન મિત્રો તમે પણ તમારું શરીરનું ધ્યાન રાખજો તમારો પરિવાર નું ધ્યાન રાખજો અને આજુબાજુ રહેતા તમામ મિત્રો ન પણ ધ્યાન રાખજો મિત્રો
હા મિત્ર હું ચોક્કસ એના પ્રત્યે હું ધ્યાન તો રાખીશ જ મિત્ર પણ એમાં તું પણ બરાબર મિત્ર ખ્યાન રાખજે
હા તો મિત્રો તમે આટલા દિવસ પછી ફોન કર્યો એ જાણી મને ખુબ જ આનંદ થયો કારણ કે મિત્ર ઘણા સમય થયો આપણે એ વાત કરી અને હજુ તમે કોલેજ નીકળ્યો તો મિત્ર મને ખુબ જ. દુઃખ હતું કે મિત્રો મને યાદ નથી કરી રહ્યો પરંતુ મિત્રો આટલા એક બે મહિના પછી તમે મને કોલ કર્યો એના બદલ મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો કારણ કે તમે મને યાદ કર્યો અને મિત્ર મને ખબર છે, કે તમે આ કોલ કર્યો એના પાછળનું પણ કઈ કારણ હશે કારણ કે તમે એ એમને એમ ક્યારેય ફોન નથી કરતા કઈ મારા પરથી કઈ જ્યાન લેવાના હશો એવી મને આશા છે મિત્ર.
હા મિત્ર એ તો એ સાચી વાત છે. પણ મિત્ર એના પેલા હું તને મિત્ર કઈ વિશેષ એટલે તું મિત્ર યુવાન છે તો હું જુવાન અને તારી કારકિર્દી વિશે એના માટે વિશેષ હું તારા માટે ચિંતા કરું છું મિત્રો એટલે, અ હું તને એના વિશે જે મિત્ર થોડું જણાવવા માંગુ છું જેથી કરીને તારી કારકિર્દી સફળ બની શકે અને તું ભવિષ્યમાં કઈ પણ કરે તો મિત્ર તારું અ ભવિષ્ય ઉજ્જવળ બની શકે એના માટે મિત્ર હું તને કેવા માંગુ છું શું મિત્રો તું મને સાંભળી શકેશ
હા મિત્રો ચોક્કસ કારણ કે મિત્રો તમારો જે ટોપિક છે એ મને ખુબ જ સરસ લાગ્યો કારણ કે મિત્ર આ ટોપિક મિત્ર આના વિશે ચર્ચા કરવાની મને ખુબ જ મજા આવશે આ ટોપિક મિત્ર મામૂલી નથી મિત્ર આ જોરદાર ટોપિક છે કારણ કે મિત્રો તમે યુવાનો વિશે જે પ્રશ્ન ઉઠાવ્યો એ મને ખુબ જ દિલમાં લાગી ગયું મિત્ર કારણ કે મિત્રો આના વિશેે વાત કરતા આપણે ફન પણ થાય છે કારણ અને મિત્રો દુઃખની વાત છે કે મિત્ર હાલમાં જ મિત્ર આપણે જોવા જઈએ તો જે નીટ નીટ એક્ઝામ હતું એનું પેપર લીક થયું હતું અને એ એના એના વિરુદ્ધ મિત્ર એટલે કે જે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા તા જે કોકરાજ જનતા પાર્ટી દ્વારા અને ત્યાં કેટલા બધા એવા જે ફિલ્મ કલાકારો હતા વૈજ્ઞાનિકો હતા એ લોકો ત્યાં ધરણા પર ધરણા પર બેઠા હતા અને કેટલાક એવા એક વૈજ્ઞાનિક પણ હતો જેમને ભૂખ હડતાલ કરતી ભૂખ હડતાલ પર બેસી ગયો હતો તો મિત્રો હા જે પ્રોટેસ્ટ હતો એટલે કે જે આ આંદોલન હતું એ આટલો વધી ગયો કે ગઈ કાલે ગઈ કાલે ત્યાં જે પણ વિદ્યાર્થીઓ હતા તા એ આંદોલન કરી રહ્યા હતા અને મિત્રો તેમના પર જે દિલ્હી પોલીસે કેટલું લાઠીચાર્જ કર્યું એ તો તમને ખબર જ હશે કારણ કે મિત્રો સોશિયલ મીડિયા નો જમાનો છે એટલે દરેક રીલ અથવા સોશિયલ મીડિયા પર આવી જે આપણને માહિતી જાણવા મળતી હોય છે તો મને એ જોયું ત્યારે મિત્રો મને ખુબ જ ખુબ જ એવું મને નિરાશા જેવું જ લાગ્યું તો મને ખુબ જ દુઃખ પણ થયું. તો મિત્રો તમે આના વિશે શું કેવું છે?
આ મિત્ર એ તો જરાક ગંભીરજનક મિત્ર બાત છે કેમ કે એમ આપણે જાણી શકાય તો આપણને ઘણું દુઃખ લાગે એવું છે મિત્ર. પરંતુ મિત્ર એમાં અં આપણે એ પોલિટિક્સની એવી થોડી ઘણી મજ અ ભૂલ હોઈ શકે મિત્ર પરંતુ એમાં અને મારે તને ખાસ એ જણાવવાનું મિત્ર કે જો મે તને એક અ વિષય પર તમે કીધું એ બરાબર છે પણ મારે તને ખાસ મિત્ર એ જણાવાનું કે જે યુવા છે એ દેશ ની નાની શક્તિ નઈ કેવાય તમે વાત કરી તે પ્રમાણે આખું આંદોલન કરવામાં આવ્યું એ મિત્ર નાની શક્તિ ન થી એ બઉ મોટી શક્તિ છે જેના કારણે ખૂબ જ આપણે આપણા દેશનું ગૌરવ વધારવાનું હોય તો યુવા શક્તિ જેમ કે આપણે સ્પોર્ટસમાં જોઈએ તો કોઈ નીરજ ચોપડા અને એમ ઘણા બધા વ્યક્તિઓ છે. તે જેના કારણે સ્પોર્ટ્સ એક યુવા દ્વારા ખુબ જ અગત્યનો ભાગ હોય છે અને વર્તમાન આપણે વર્તમાન અને ભવિષ્યનો આધાર રાખવો હોય મિત્ર તો આપણે યુવાનો પર આધાર રાખવો જોઈએ. જેના કારણે કઈ પણ એ યુવા એ અ આપણે એક રીતે વિચાર કરીએ તો ઉઘડતો ઘોડો જેવો છે ઉઘડ ત્યાગ જેવું જેમ જ્વાળા કેમ કરે એટલે ફાટે છે એવી રીતે યુવા જો ધારે તો કરી શકે છે મિત્ર. અને હજું એના ખાસ એ પણ જણાવાનું મિત્ર કે જે સ્વપ્નાઓ સાકાર કરવા હોય અને જીવનમાં આગળ વધવા માટે એ યુવાનો કેટલાક મહાન યુવાનો આપણને પ્રેરણા આપે છે. પરંતુ આપણે જે સ્વપ્નાઓ સાકાર કરવા માટે માત્ર આમ સ્વપ્ના જોયા જ કરે એના પાછળ મહેનત પણ ખુબ મહત્વની હોય છે મિત્ર. અને આપણે એક રીતે વિચાર કરીએ. તો આપણા યુવાનો છે એ આપણા દેશ માટે આપણા વિસ્તાર માટે અને આપણા કાર્યના માટે ખૂબ જ આધાર સ્તંભ ગણી શકાય મિત્ર અને જેમ અ યુવાન નવી નવી વિચારસરણી કરી શકે અને યુવાન જ માત્ર એવો વ્યક્તિ છે જે ઉત્સાહ અને અલગ અલગ રીતે સર્જન કરી શકે અને કોઈ પણ પરિસ્થિતિ હોય મિત્ર તો એ પરિસ્થિતિમાં કેવી રીતે અને કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટે એ યુવાન બો અજબ અજબ ગજબ રીતે વિચારી શકે છે. અને એ ખાલી મિત્ર વિચારવા જ નહીં પણ એના દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી છે પછી, શિક્ષણ છે પછી, રમત ગમત એમ અને આપણે હાથની કલા એ કેટલાક યુવાનો મહત્વનો મિત્ર ભાગ આપે છે. અને આપણે મેં તમને કહ્યું તે પ્રમાણે જ કારકિર્દ ગાળવા માટે કેટલાક સપનાઓ હોય છે. જેમ કે સપનાઓ વિશે આપણે વાત કરીએ તો આપણે એ જે યુવાનો છે. એ પુસ્તકો પુસ્તકો વાંચીને પણ જે એ સપનાઓ સાકાર કરવા માટે કેટલા પોતાની તનતોડ મહેનત કરતા હોય છે મિત્ર અને સાથે સાથે મેં તમને જણાવ્યું કે કોઈ પણ મુશ્કેલીઓ આવે કે તકલીફો આવે તો એ યુવાનો જે છે એ તંતુળ કેટલી પણ હિંમત રાખીને અને આગળ રીતે આગળ જવાનું એ લોકો નું સ્વપ્ન હોય છે જેમ કેવાય કે ડોક્ટર એ સામાન્ય રીતે ડોક્ટર બની જતો નથી પરંતુ એના પાછળ કેટલી મહેનત હોય છે. એના પાછળ કેટલા? પરિશ્રમો હોય છે અને અ કેવું એવું માનવામાં આવે છે કે ભગવાન થી નીચે એ ડોક્ટરને માનવામાં આવે છે. કેમ કે ડોક્ટરને જ ભગવાન માને છે અને આપણે એક વિચાર કરીએ તો અ કારકિર્દી છે એ જીવનમાં આપણે પસંદ કરેલો એ વ્યવસાય તરીકે આપણે બનાવી લેવો જોઈએ. કેમ કે આપણે જ્યાં સુધી જીવનમાં સફળ ના થઈ. ત્યાં સુધી આપણું કોઈ વેલ્યુ હોતું નથી. અને આપણે જયારે સફળ થઈ જઈ ત્યારે આપણામાં એની. આપણે મહેનત એ દેખાઈ આવે છે. અને આજના આપણે આજના સમયમાં આપણે વિચાર કરીએ. તો કારકિર્દીના ક્ષેત્રમાં આપણે કેટલા બધા. અ આપણે એવું વિચાર કરીએ તો દસમા પછી. એ કોમર્સ પછી સાયન્સ પછી આર્ટસ અને. એવા અનેક ફેકલ્ટીઓ અને બારમાં પછી આપણે જોઈએ તો. એવું વિચાર કરીએ તો નર્સિંગ પછી. એન્જિનિયરિંગ પછી. સાયબર સુરક્ષા અને ફાયર સેફ્ટી એક. કેટલાક બધાને આઈટીઆઈ એવા અનેક પ્રકારના આપણે. જાણી શકીએ છીએ એ સ્ત્રોતો છે જેમાં આપણે કારકિર્દી પોતાની. અ પસંદ કરી શકીએ છેએ અને. બીજા આપડણે એક મિત્રતાને એવું ખાસ કેમ. કે બીજાને દેખા દેખી તે આપણે. પોતાની આપણે કારકિર્દી પસંદ ન કરવી જોઈએ એના વિશે તારે એવું. શું ખાસ કહેવાનું છે.
હા મિત્ર તમારી વાત મને જાણીને ખુબ જ. નિરાશા થયું અને એ પણ હું તને એના પાસેનું કારણ કેવા માંગુ છું. અને તમારી વાત કીધું કે આપણે દેખાદેખીમાં. કોઈ પણ વસ્તુ એટલે કે જે પણ આપણે વિષય હોય પસંદ કર. હોય છે એના વિશે જ હું તમને જાણવા મામાંગુ છું કારણ કે મિત્રો અમારા કોલેજમાં પણ. દરેક સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ હોય એ. પસંદગી કરવાનું હોય છે તો મિત્રો મારા જેટલા પણ ફ્રેન્ડ હતા એ લોકોએ. બેંકિંગ લીધા હતો પરંતુ. મારા મનમાં એવું હતું મેં કોઈને વધારે પછ્યું પણ નહી તે. મારે પણ શું લેવું જોઈએ તો મેં જોસ દસ ન. ઇકોનોમિક્સ લઈ લીધું અને ત્યારબાદ મિત્ર. મને એવો અફસોસ થયો ખુબ જ અફસોસ થયો. એ મને મિત્ર અફસસ તો ત્યારે થયો. કેમ. જય્યારે કોલેજ ચાલે થઈ હ મિત્ર અને કોલેજનોો પહેલો દિવસ. અને કોલેજમાં ગીયો.
હા મિત્ર મને મારા ખ્યાલ થી. તું મેં તને જોયો અને પછીથી એવું લાગ્યું કે. પછતાય તો હશે જ પરંતુ. કઈ વાંધો નહી મિત્રો એમાં તું મહેનત કરીને આગળ વધારી શકીશ મિત્ર ને પોતાનું તું કારગિદી બનાવીશ. તારા આટલો બધો સમય આપ્યા બદલ હું તારો આભાર માનું છું.